બસ મજામાં. તમે કેમ છો?
બસ, મજામાં, હ‌
તો ચાલો, સ્કૂલ ખુલી ગઈ તમારે ત્યાં?
હા.
હલો. હ, હા, અમારે ત્યાં પણ સ્કૂલ ખુલી ગઈ છે. હા, અમારે ત્યાં પણ ખુલી ગઈ છે. હમ, એટલે હું એજ સ્કૂલ હા, એટલે એ જ. હલો, શું અવાજ નથી આવતો?
ના, ના. આવે છે, બોલ.
હા, હા. એજ મતલબ હું એજ વિચાર કરતી હતી, હા. હા, આવે છે, આવે છે, આવે છે. હું એજ વિચાર કરતી હતી કે જોને હવે સ્કૂલો ખુલી ગઈ છે, તો આ આજકાલના જે બાળકોનું જે શિક્ષણ છે, એ કેટલું મહત્ત્વ થઈ ગયું છે ને, હવે તો
હા, બહુ. હ નું થઈ ગયું છે એટલું અઘરું પણ થઈ ગયું છે બીચાડા બાકો ના ના બાળકો હોય ને બહાપુસકો આવે છે બહ જા વાચવા લખવા માટે તો સમય જ નથી રતો.
સાચું કીધુ. તમે અને જો આય હા અવાજ અવાજ આવે છે ને?
હા આવે છે તમારો આવે મારો આવે છે તમને?
હા હા આમ તો ચટકી ગયો હતો હવે આવે છે હ હા આમ કેવું છું કે તમારી વાત સાચી છે જો શિક્ષણ માણસને છે ને કેટલું બધું જ્ઞાન આપે છે અને જીવનમાં આગળ વધ વધવાની મદદ કરે છે એ બધું આપણને એજ્યુકેશનને લઈને જ થાય છે ને અગર એક માણસ ભણેલો હશે તો એને બધી જ જ્ઞાન હશે બધી જ વાતની જાણકારી હશે
હા બધી જાણકારી હશે પછી આપડે શિક્ષણ બહુ ઉપયોગી છે આપડ ગમે તે માહિતી મેળવી હોય ને તો શિક્ષણ લખેલું વાત લું આપને આવડતું હશે ને તો ઈઝીલી આપણે ગમે તે માહિતી મેળવી શકએ ગમે તે ઉપયોગ કરી શકશ એટલે ભણતર ખુબ જરૂરી છે
એકદમ સાચું કીધું જો ભણેલો જે શું કે શિક્ષણ માણસને માત્ર છે ને તમે કીધું જેમ વાંચતા તો ફક્ત એને છે ને વાંચતા લગતા જ નથી શીખડાવતું પરંતુ છે ને એને સારા વિચારો હોય ડિસિપ્લિન હોય અને એક અ અ એ જે જવાબદારી હોય ને એનું મહત્ત્વ પણ સમજાવે છે
હા સાચી વાત છે સમજ છે ઓલી કહેવત નથી અ માણસ ને પાત્ર શિક્ષણ ને પાત્ર એની જેમ શિક્ષણ ખુબ જરૂરી છે શિક્ષણ અ હા હા શિક્ષણ વગર તો બધું અઘરુંથાય
હા એકદમ સાચી વાત કીધી જો શિક્ષણ માધ્ય છે ને લોકો નો નોકરી માટે જ હો આમ લાગે છે કે ભણેલું હશે તો નોકરી મળશે પણટ એવું છે કે એવું કઈ જરૂરી નથી અગર અગર ભણેલો એક વ્યક્તિ હશે ને એ આખા સમાજનો વિકાસ માટે પણ ખૂબ જરૂરી છે તે વ્યક્તિને સારા નાગરિક તરીકે જીવવાનું પણ એને એટલું જ શીખવે છે
ગણેલો વ્યક્તિ હશે ને તો તેનું ચરિત્ર સારું હશે તેને સારા ગુણો તેનામાં હશે શિક્ષણ ખુબ જરૂરી છે સ્કૂલે શાળા એ જઈને દીયો ડિસિપ્લન કેવી રીતે બીજા સાથે વ્યવહાર કરવો મેનર્સ
હમ શીખવા આવશે તમે એક ભણેલા માણસ જોડે રશો ને તો તમને પણ સારી સારી આદતો તમને શીખવા મળશે
હા સાચી વાત છે તો
જે આજનો જે સમય ચાલી રહ્યો છે ટેકનોલોજી વાળો તો એના કારણે પણ જો એજ્યુકેશન ના અ કેટલા બધા ફેરફાર આવી ગયા છે ને કે જો આજકાલના જે સ્ટુડન્ટ એ ઓનલાઈન ક્લાસ કરે છે ઈ બુક વિડીયો લેક્ચર અને ડિજિટલ સાધનો દ્વારા સફળતાથી એ લોકો કેટલું અ પોતાની સ્ટડી કરી શકે છે અને ટેકનોલોજી હા અનેટે ટેકનોલોજીને એજ્યુકેશનને વધુ સરળ બનાવી દીધું છે એ
બહુ સરળ બનાવી દીધું છે આપડે તેઓ કોરોના જેવો પેન્ડેમિક સમય તોફ ત્યારે કેટલું ઈઝી હતું બધ તા બાળકો ઓનલાઈન શિક્ષણ લેતા હતા આખા ભારતમાં બધા લોકો તો તે બહુ ઈજી અને ઈઝીલી કોઈ બી સ્ટુડન્ટની સ્કૂલ કે લેકચર્સ મિસ નથી થયા ઈઝીલી બધા હા લોકો સારી રીતે તે ઓનલાઈન શિક્ષણ મેળવી શકતા હતા અને જેવો કોરોના નો સમય પૂરો થયો તેવી બધી સ્કૂલ ઓપન થઈ ગઈ તો કેવું બધું ફ્લેન થઈ ગયું તો પછી બે બે રીતે તે આપણે એજ્યુકેશન લઈ શકી
લઈ છે સાચું કીધું તમે આ જાથી કોરોના નો આ સમય આવેલો ત્યારથી જ આ ઓનલાઈન આપણું જે એજ્યુકેશન છે એ ખુબ સારું થઈ ગયું છે અને કેટલું ટેકનોલોજી હતી એ એટલે જ તો બધું સફળ બની ગયું ને કે ઘર બેઠા છોકરાઓનું પોતાનું ભણતર ચાલુ રહ્યું એ લોકોને કઈ નુકસાન નઈ થયો. તો એ એક સારો ફાયદો છે. એ લોકો પર અને જો અગર શિક્ષણ શિક્ષણ સમાજના પ્રત્યે આપડે જોઈએ તો જો શિક્ષિત સમાજ છે ને વધુ અ મતલબ પ્રગતિ કરે છે. અને જો શિક્ષણના કારણે પણ જો ગરીબ બી હોય છે. અ જે ખોટી-ખોટી વાતો લોકોમાં ફેલાય છે. જેમ કે અંધશ્ર્ધા તમે જોયું હશે. કેટલા જે ભણેલા નહીં હોય એ બધા આવી બધી બાબતોમાં કેટલું વિશ્વાસ રાખતા હોય છે. જે ભણેલું હશે ને તો આમાં પણ એ ઘટાડો કરી શકે છે. અને લોકોમાં જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે ને એનો વિકાસ કરશે કે આ બધા અંધશ્રદ્ધા છે. આના પછાડી એક વૈજ્ઞાનિક કારણ હોય છે.
હા, સાચી વાત છે. આપડે ભણેલા-ગણેલા હોય તે એ ખોટી અંધશ્રદ્ધામાં માન્યતામાં વિશ્વાસ નહી કરતે તે એજ્યુકેશનની સિસ્ટમ ઉપર વિ કરશેે. નઈ. આ આ આનું કારણ શું ધે? એવી રીત ના એટલે ભણવું બઉ જરૂરી છે. અત્યારના સમયમાં.
ખુબ જરૂરી છે. એકદમ સાચું કીધું તમે અ ભણવું ખૂબ જ જરૂરી છે. અને ભણવાનો અધિકાર છે ને બધાને જ છે ભલે એ છોકરું હોય કે છોકરી હોય તમે જોયું હશે પેલાના ટાઈમમાં છોકરીઓને ભણવાવા માં થોડો ઓછો ધ્યાન મતલબ આપ અપ એના પેરેન્ટ્સ જ નથી અપાવતા હતા ભણવામાં એ લોકોને પણ આજે તમે જોયું હશે કે આજે તો છોકરીઓ છોકરાઓ કર તા પણ અગાડી ગ વધી ગઈ છે. એમ
હા આગળ વધી ગઈ છે અત્યારે ભણતરને એજ્યુકેશન ના લીધ પોસિબલ બન્યું છે કે આ બધાના જે મેન્ટાલિટી જે થોટસ હતા એ બધા ચેન્જ થઈ ગયા. છે ગર્લસ એ ભી. પ્રૂફ કર્યું છે કે ના અમે. ભી કરી શકીએ ખાલી. પુરસો જ ના કરી શકે અમે ભી ઘર ના કામ સા. બહાર નું કામ કરણ. સાથી છે ને કરી શકીએ છીએ એ બધું. હુ ભણતર ના અને એજ્યુકેશન. આ ના લીધે જ પોસિબલ બન્યું છે.
છે અને શિક્ષણ મેળવવાનો એ. એટલો જ અધિકાર છે. અને શિક્ષણ એ દરેક વ્યક્તિના ઉજ્જવળ ભવિષ્યનો. પાયો છે. એ એટલે સારો વિદ્યાર્થી બનવામાં હા. એટલે એક સારો વિદ્યાર્થી બનવા માટે કે સારું માણસ બનવા માટે. શિક્ષણ ખુબ જ જરૂરી છે. અને આપડે અગર હા. અને અગર આપણે એક સ્ટુડન્ટની વાત કરીએ તો એના લાાઈફમાં એજ્યુકેશનનું તો એટલો જ મહત્ત્વ છે કે એમને છે ને નિયમિત અભ્યાસ કરવો જોએ. જોઈએ સમયનો સહી ઉપયોગ કરવો જોઈએ અને એનું પોતાનું ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. અને એ લોકોને એના જે હા. અ જે એ લોકોને શિક્ષકો હોય એને એનો આદર કરવો જોઈએ અને નવી નવી વસ્તુઓ છે ને શીખવાની એ લોક ના અંદર એક જિગ્યાસા રાખવી જોઈએ કે હા મારે આ શીખવું છે તો એ લોકો આગળ વધી શકશે.
તો એ લોકો સાચી વાત છે આગળ વધી શકષે શિક્ષણ ના લીધે. તે ઘણા બધા બેનિફિટ છે એવું નથી કે શિક્ષણ નાના બાળકો એ કે યુવાનો એ જ લેવું શિક્ષણ તો ગમે તે વ્યક્તિ ગમે તે ઉંમર. ના છે ને શીખી શકે છે અને. શીખવાની કોઈ. ઉમર નથી હોછી આપણે કોઈ ભી નવી વસ્તુ શીખ. થી વન ટાઇપ ઓફો શિક્ષણ જ છે બેઝિક વસ્તુ છે.
જોયું હશે મેં જોયું છે કે મોટી ઉંમર વાળા હમણાં કોલેજ પૂરું કરતા હોય છે એટલે તમે કીધું ને. ભણવાની કઈ ઉમર નથી હોતી તો સાચું છે કે આજે અતિ. પ્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષના છોકરા માણસો મતલબ. કોલેજમાં જાયને એમનું ભણતર પૂરું કરે છે કારણ કે એ સમય નહીં કરી શક્યા હશે. તો એ લોકો હમણાં કરે છે. અને અમુક લોકો તો દસમા અને બારમા ની પરીક્ષા પણ હમણાં આપતા હોય છે.
હા આપડા એજ્યુકેશ આપડા શિક્ષણ વિભાગે ખુબ સારો એવા રૂલ્સ બનાવ્યા છે કે કોઈ ભી વયે તમે કોઈ ભી એક્ઝામ આપી શકો છો તો એ સારું છે જે લોકો પોતાનો અભ્યાસ પેલાના સમયમાં. પૂર્ણ નતા કરી શક્યા એ અત્યારે કરી શકે છે એમના સપનાઓ પૂરા કરી શકે છે એજ્યુકેશન શિક્ષણ મેળવી શકે છે એ સારો રૂલ્સ છે. આપડી ગવર્મેન્ટ દ્વારા હા એજ
વેક. તે હલોલો.
હા.
હા અને અ મતલબ શિક્ષણ તો આપણું ઇમ્પોર્ટન્ટ છે જ પણ એની જોડે છે અને વ્યક્તિ અનુભવનું પણ એ સારો. મતલબ એ છે સફળ બનાવે છે. એમનો અનુ ભાવ અને અને જો ભણેલો હશે ને તો એ સફળતા મેળવામાં પણ સૌથી મજબૂત અને સારો માર્ગ આપશે એમને.
હા. સારો માર્ગ સી. સમજણ આપશે કે આપડે આગળ શું કરવું જોઈએ કોઈ બી પરિસ્થિતિ આવે ને જીવનમાં તો ભણેલા હશે ને તો એને એ સમજ રહે. કે આપણે આગળની પરિસ્થિતિ તેમાં શું કરવું જોઈએ.
બિલકુલ એ છે ને એક
એ ડડી સિઝન લઈ. ઓકે
લઈ શકે છે એ છે ને કે શિક્ષણ - જીવનનોો પ્રકાશ છે. તો એ એવું જ છે કે હા. કે ભણેલો હશે તો અગાડી માર્ક અપા આપાવશે સમાજમાં પણ અને દેશના વિકાસ માટે પણ એ અ જરૂરી છે. છે એવું
હા સાચી વાત છે. શિક્ષણ ખૂબ જરૂરી છે, દેશના વિકાસ મા એ દેશના અર્થતંત્ર ના વિકાસ માટે બધ ધા માટે શિક્ષણ એટલું જ મહત્વનું છે.
બિલકુલ. તો ચાલો તમે પણ અને હું પણ બધાને શિક્ષણ નું મહત્વ સમજાવીશ અને બધાને કહીશ કે શિક્ષણ જરૂરી છે. અને હું પણ નવા નવા જ્ઞાનો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતી રહીશ પછી.
સાચી વાત છે હું ભી બધા નવા નવા જ્ઞાન પ્રાપ્ત કરવાનું અ શિખતી રહીશ એટલે આપણેે ભી અપડેટ રહીએ શિક્ષણ સાથે સાથે.
કેટમાં હોય તો નવું નવું જનરેશન નું આવતું હોય છે, એટલે આપણને પણ નવું નવું શીખવું ખુબ જ જરૂરી છે.
હા શીખવુ જરૂરી છે.
ચાલો હા ખુબ જરૂરી છે, ચાલો મળીએ પછી હા.